હલો હા કાયલ ભાઈ અવાજ આવે છે મારો?
હા બસ આવે કેમ છે બસ
બસ બરાબર છું શું કેવું ચાલે હમણાં?
બસ હવે કઈ નઈ હવે
બરાબર. બરાબર શું કે જીવનમાં કેવું ચાલે શાંતિ ને આમ?
હમ્મ અમના તો શાંતિ છે.
બરાબર છેમ શું કે હમણાં ક્રિકેટ મેકેજ તમે જોઈ કે નહી જોય અત્યારે?
હા જોઈએ ને અમારે કાલે કે પરમદાર હુધી મજા આઇ ગયેલી જોવાની જીતી ગેલું હતું.
બરાબર કોની કોની હતી.
ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે
બરાબર છે હવે
અને સૂર્યવંશીએ પેલા ખબર ને આપડા સાથે ચૌદ પંદર વર્ષનો તેને બઉ રન માંરેલા.
બરાબર તમે એમાથી ટીમ કઈ તમારી તમને ફેવરેટ તમારી ટીમ
ઈન્ડિયા તો
બરાબર છે. મને આમ થોડો ઘણો મેચમાં ઇન્ટરેસ્ટ એટલો બધો નહી મલે પણ મે જે પેલી આપડી વર્લ્ડકપ રમાય ને
હમ્મ.
પચાસ ઓવરની એમાં મને જોવાનો ઇન્ટરેસ્ટ મને તેબી ઇન્ડિયા પાકિસ્તાનનીને એવી બધી મેચ હોય ને તેમાં જોવાની મસ મજા આવે થોડી ઘણી
હવે એવું માં તો મજા ત આવે જ ને હવે.
હમ્મ. એવી મજા કઈ અલગ જ હોય છે કેમ કે તે એકદમ ફાઈનલ ચાલતી હોય તેમાં જોવાની કોઈ મજા અલગ આવે આમ
હમ્મ.
તમને કોઈ આમ ખેલમાં કોઈ ઇન્ટરેસ્ટ ખરો નહી કે તમને આ રમત ગમતમાં તમને ઈન્ટરેસ્ટ હોય કે આવું તેવું કઈ
છે મ ન.
બરાબર. ને ક્રિકેટનો તો ક્રિકેટનો તો આપણેે ક્રિકેટનો તો આપણે પેલું શુ કહેવાય કે ઈન્ડિયા ના પર્પઝ હિસાબે બધા છોકરાઓને પેલો ડ્રીમ જેવો હોય છે. હ તમને કોઈ આમ કોઈ ગેમમાં આમ તમે જીત્યા હોય તો એવું કંઈ તમને ઇન્ટરેસ્ટ ખરો કે નહીં?
વધારે તો બધાને હવે ક્રિકેટમાં ય રહી, બીજું તો હવે છે હવે બધો ગેમિંગમાં ન ઉંમર છે.
બરાબર મને પેલા એવું બધુંમાં ઇન્ટરેસ્ટ હતો પણ હવે એ બધા મા ઇન્ટરેસ્ટ નથી હવે મને.
હમ્મ, ક્રિકેટ બી છે ગેમિંગમાં હવ બધાને વધારે છે ઇન્ટરેસ્ટ.
ત્યારે જે પેલું ફિઝિકલ ગેમ કરતાં કોમ્પ્યુટરવાળી ગેમ હોય ને એમાં બધાને સારો એવું હોય પેલું એ હોય અંદર.
હમ્મ બધા હવે જ છે હવે બધા ગેમિંગમાં ને એ બધા.
પેલી ગેમ હોય ને તેમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ ધરાવેને એમાં એ લોકોને વધારે પેલો ફાયદો એવો જોઈ છે એ લોકો પાછા
હમ્મ, બરાબર છે.
ના આપણા ગેમિંગ કલ્ચરમાં બી થોડો ઘણો હવે વધારો કરવામાં આવે કેમ કે ગેમિંગના હિસાબે બી ઘણા બધા યુટ્યુબરને આપણે જોઈએ ને તો બહુ સારી રીતે લોકો કરી જાય છે અંદર
હમ્મ, બધા હવે તો બધી કેટલી બધી ટુર્નામેન્ટ ને ઉભી થઈ બધી બઉ બધી મોજી મોટી ગેમ ને બધી ઓનલાઈન ટુર્નામેન્ટ બધી સ્કોડમાં ને એવી રીતે રમાએ.
હમ્મ, એટલે બધા લોકો એમાંય વધારે ઇન્ટરેસ્ટ લેવા લાગી ગયા છે.
હમ્મ, પેલા બારમાં એવું બધું બઉ હ તું તો હવે આપડે અહિયાં ભી બધું વધતું આવડે એ તો ધીમે ધીમે બધા જેમ જેમ યુટ્યુબ પર બધા હોય ત્યાં એમ
હમ્મ, હા હવે એટલે ઘણી બધી ગેમો ખરી ઇન્ટરનેશનલ બધી પણ એ હવે થોડુંક તે બધું ઇન્ટરનેશનલ જ ચાલે છે આપણે અહી એટલું બધું ચાલતું નથી એમ. જેમ કે ક્રી ક્રિકેટની જગ્યા પર પેલી હોકી છે પછી બીજી બધી છે એ બ
પેલા તો આપડે ગ્રાઉન્ડ મા ને એમ ક્રિકેટ રમતા હો તો બધા મોબાઈલમાંને એમ ભી ક્રિકેટ ને બધું તો રમે.
હમ્મ, ને એમ એમાં મોબાઈલમાંથી ભી લોકો ઘણા એવા પૈસા પાસા કમાઈ શકે ને એવું બધું કરે હ.
હમ્મ, બરાબર.
આમ તો તાર તમાર ભણવા પાછળ કંઈ નવું કંઈ ટાઈમટેબલ બનાવ્યું છે કે એમ જ તમે કરો છો?
હ અ અ.
હા?
બીજું તો હું કહીએ હું કરે હમણાં?
બસ કઈ નહીં અત્યારે ટેરેસ પર છું અત્યારે આમ મસ્ત વાતાવરણ આમ વાતાવરણ ચકલીઓ ઉડે છે ને જો
હમ્મ, હમણાં હું કે સનસેટ થવાનો હને મસ્ત વ્યુ દેખાતો હને તારા બાજુથી?
સનસેટ નહિ થાય ચોમાસામાં અંદરું જ ડાયરેક્ટ થાય છે.
ને આપડે આમ કેથે આમ દૂર આમ ખુલ્લું વાતાવરણમાં જાય તો દેખાય જ ને અમારા બાજ થી દેખાય ને.
ના, ના, અમારે અહીંયા આટલું ખુલ્લું અમારે દરિયા નજીક ના દેખાય તમાર દરિયા નજીક એટલે સારું દેખા તું હશે તમને?
હમ્મ, મરે અહીયાં ભી ટેરેસ પરથી મસ્ત દેખાય.
બરાબર છે. અમારે અહીંયા એટલું નહી દેખાય આમ મમ
તારું તો જારાક આમ અ હ સિટી મને એમ લાગે ને એટલે મારા બાજુ તો એવું નહીં રે એટલે મસ્ત
અમારે સિટીમાં નહી આમ અમારે ગામડું જ એવું લાગે પણ સિટી થોડી મારા ઘરથી દૂર નીકળી જાય. આમ અમારી સોસાયટી જોઈને તમને સો સાઇટી લાગે પણ આમ સિટી જેવું ન મલે આહિયા.
હમ્મ.
એટલે આમ
તો કે તો શું હમરા હું કર?
બસ કઈ નહી.
હમ્મ, ભણવા બણવા પર ભી ધ્યાન આપતો હશે ને?
હા, બધુ પર જ ધ્યાન આપડે આપીએ.
હું હમણાં તો હું આપડ બહારનું કામ કરીએ એટલે કોલેજ જવાય નહી ને એટલે આમ ધ્યાન આપવા પડે હવે તુશન ભી આવવાનું ને.
હમ્મ, એતો કાલનો દાડો આપડણે પેલું આ દસ નવ સાડા નવ દસ વાગે જઈશું બાકી તો પછી તો આપડે સવારે તો સાત વાગે ટ્યુશન નીકળી જઉ
નીકળી જવાનુ અને પછી તો ડાયરેક સાંજય આવવાનો આપડે હજુ પેલું થઈ જાય આપણને વધારે આમ કંટાળ જેવું આવે ને
હમ્મ એટલે આપડે આપણે કેટલા સાડા સાત વાગ્યા ના ઘર થી નીકરશો તો આવશો ડાયરેક્ટ સાંજે સાડા પાંચ વાગે
હમ્મ બરાબર
આપડે કાલે ઓફિસ માંથી આપડે સાડા પાંચ વાગે જવા નીકળેલા ને
નઈ કાલે બી આપડા પાંચ વાગ્યા પછી તો આમ નીકળી જ ગયેલા હતા
નઈ નઈ આપડે સવા પાંચ સાડા પાંચે નીકળેલા આપડે હમ્મ એટલે આજે ચાય નય મંગાવેલી હતી
આજે પેલા બોલતા તો હતા કે આઉટ મંગાવ સમ કેને બોલતા હતા પણ નઈ ખબર આવી જવાની
હ બરાબર છે
નઈ ખબર હો હાજી આપે કે નહી આપે તો નહી ખબર હો કાલે તો નઈ ખબર પેલા ફોન માર લ ને એટલે આપી ગે લાગે
બરાબર છે
વાંધો નને કાઈ ને તો ઘરે આવે ને પાછીમાં જાય જ પી જ લેમ એટલે એટલો બધો વાંધો નહી આવે
હમ કઈ નઈવે
તોકે બીજો પ્રોડક્ટિવ શું કરો તમે અત્યારે
ત્યારે તો કઈ નઈ હો જ્યારે કામ રિલેક્સ થતા જે પછી કરી આવે ભણવાનુંને એ બી જરૂરી જ છે
જરૂર જ છે બરાબર
હમ થોડા સમય એવા તમારા સાથે વાત કરો ને પછી
હમ બરાબર છે એ તો છે
હ
તો કે બીજું કં નવું જૂનું કંઈકું તમારા પાસેે
મારા બાજુ તો હવે કઈ નઈ હવે
કઈ હોવું તો જ ને કઈ થોડું ઘમું
અરે બપોરે શું જઈમાં તમે
કેતા આપેલો ને મસ્ત રોટલી ને બધું
એવ એવું બું ત્યા
દાળભાત ને દાળભાત ને બે જાાટ નું શાક ને બીજું હું હતું ડાલ ઢોકલી બરાબર
સારું ગ આવું બધું તમને આપે એટલે તમારી ઓફિસ કામ બ સારી પ્રોડક્ટિવિટી પર લાગે એવું મને લાગે
હવે છે તો છે વડી હવે
સારું કહેવાય છે તો આવ સારી સર્વિસ તમને મળે છે ચા ને હવ મળી છે શાક બે જાતના મળી જાય છે રોટલી મળી જાય છે
તો હાારું જ ને તો
હમ બરાબર
આપડે હું કઈ કોલેજમાં હું ચાલે હમણાં પેલા ભાવેશ એતો કો લેકચર માં બેહે જ નહી આપણા હાથે હોતા ત્યારે
ના એ લોકો એ લોકો હવે ગેમિંગ કલ્ચરમાં ઘુસી ગયા છે એટલે એ લોકને હવે ભણવા પછાળ એટલો રસ નથી.
તે ભાર્ગવ ને એ બે બી હવે પેલો તો આખો દાડો જે કોલેજમાં રમ્યા જ જેવો કરતો અત્યારે એ પેલા તો આપડે હાથે હોતો ત્યારે લેક્ચર
એ લોકોના ઘરથી કોઈ પેલું શું કહેવાય કે એટલો બધો કોઈ લોડ નથી એટલે એ લોકો કર્યા કરે
હમ પેલા તો આપડે હાતે ઉતા એટલે હથું બી હતો એ લોકો છૂટા પડી ગ એટલા એ લોકો થાય બી ની વધારે મળવાનું બી ની થાય ને એવું
હમ હવે તો બધું ક્લાસનું એવું બદલાઈ ગયું એટલે શું કઈ કંઈ મળવાનું એવું નહી થાય એટલે શું કરીએ કઈ થાય નહીં એમાં..
હમ
ને એ લોકો આપડી વાત પાાછા માને બી ની એટલે એ લોકોને કઈ નવી જૂની વાત બી નઈ કેહેવાય એ લોકોને અપડે પાછી
હમ્મ. આપણા ખાલી પેલો ભાર્ગવ તો ટ્યુશનમાં ને એમ મલતો તે જ પછી તો મલે બી ની.
હમ્મ. તને તો હું ટુશન સિવાય પછી કોલેજમાં તો હું બહુ દેખાઈ જવ નહિં મળે. એટલે હું બો ખાસ જોયો જેવો નઈ મે એને
હમ્મ. કોલેજ માં આવતો હોય તો બે એમ કંઈ ફરવાને એ નીકળી જાય લાગે
હા એવું જ લાગે. ઘણી વાર તો માં એના તિથલના સ્નેપ જોયા મેં તો ઘણી વાર તો મેં એના
હમ્મ-હમ્મ તે ને. તે બાજું એ આમ તેમ ફર્યા જ કરતો ઓહે એટલે, આવે બી ની આ બાજું.
હમ્મ હવે એ લોકનું કોલેજ ચેન થઈ ગયો એટલે હવે એ લોકો ના આવે આ બાજું એમ.
હમ્મ. આપણે હવે કંઈ કરી બી નઈ શકીએ.
હમ્મ. એ લોકને પછી શું કહીએ આપણેે એ લોકને આવું કરે પછી.
હમ્મ. એ લોકો પેલા ફોર્મ બી નહીં ભઈરા ઓહે ને કે ટી ને એવાં. ફોર્મ ભી ની ભઈરા હે લોકો હમણાં પાછી રિપીટ પરીક્ષા ના.
એ લોકો એવું બધું ના કરે. એ લોકો બધું ટાઈમ પર કરશે એમ.
એ બી ઓલાં કાંઈક એ લોકોને આપણે યાદ કરાવવા પડે, તો જ એ લોકો ભરે એવું લાગે.
હમ્મ. પણ હવે આપણે એ બધી જવાબદારી લેવાની નથી, મેં તો હું બધું છોડી દીધેલું. મેં એ બધી જવાબ દારી લેવાની છ
હમ્મ.
હમ્મ.
હું કહે? વાત કરવા માંગે છે લાગે, થોડો સમય પછી. બીજો ભાઈ બી
હા, હા વાંધો નહીં. એની સાથે તો અમે સારી એવી વાત કરી નાખી અમે. કેજ્યુઅલી રીતે. હમ્મ
બાકી તો હવે જીવનમાં શું ચાલે હવે?
બસ જીવન માં ઉતાર ચઢાવ આવ્યા કરે છે, એટલે કોઈ વાંધો નથી.
હમ્મ. મને તો એક્સપિરીયન્સ ને એવું લેતાં સે, બધી ઓફીસમાં હું થાય હું ની તે પછી ધીમે-ધીમે આપણે બી સેટ થઈ જહું.
હમ્મ. એક્સપીરિયન્સ તો બરાબર જ છે.
હમ્મ.
એક્સપિરિયન્સ લેવો ઘણો જરૂરી છે આમ જોવા જઈએ તો આપણા જોવા જઈએ એટલે.
એક્સપિરિયન્સય તો ઈ તો જે આપણા ડિગ્રી બી એવું એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં મલે.
કંઈ જ નથી. અત્યારે બી કોમ નું તો આમ એટલું બધું કંઈ જ નથી.
હમ્મ, બરાબર.
હમ્મ-હમ્મ, બરાબર. આ બી કોમ કરને મે ફાયદો તો ઘણો, આપણને કેવું કે સી એની ઓફિસામાંને એવું જોબ કરવી હોય ને એ આરામથી આપ પણને મલી જાય. આપણે ટેલી ને ત્રિપલ સી ને એવું બધું કરેલું હોય ને.
હા તો આપણાંને એમ તો મલી જ જાય.
તો આપણને જે મલી જાય એમ.
હમ્મ. કંઈ કંપનીમાં બી એવી હારી મલી શકે, હવે આપણે એવું બી ની મલે.
જે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તે. મને તો કંપનીમાં એટલો ઇન્ટરેસ્ટ જેવો નથી, પણ હવે જોઈએ હવે કેવું થાય છે. લાઈફ ક્યાં લઈ જાય છે એ આપણે જોઈએ તો.
હમ્મ. હવે તો કંઈ જોઈલું નહીં મલે, આપણે ભી જે થાય તે
હમ એટલે જ ના, હમ
કયા એક્સપિરિયન્સ ને એવું બી વધારે આમ મેળવતું લેવાનું.
આમ તો એક્સપિરિયન્સ નું તો આપણને કંપનીમાં જવાથી નવું જ વધારે મળી રહી છે તો
હમ પેલા પેલા કઈ ઓફિસ માને એમ કરવાનું અમુક વરષ પછી ધીમે ધીમે એમ ઇન્ટરવ્યુને એવું કરતું રહેવાનું.
હમ હમ હ એતો છે.
હમ નસીબ હોય તો સારું હોય તો કઈ સારી કંપનીમાં એમ બી મળી જાય.
ના ના એ તો આપણને મળી રહે એમાં તો વાંધો નહીં આવે આપણને
હમ આપડે અહીયા બી બધી કંપની ત છે અટોલ બાજુ ને બધી
હમ એતો છે જ ને આમા તો આપડ કોઈ લાગવગ હોય તો નંબર લાગી જાય એમાં તો પછી
હમ.
હમ.
બરાબર છે .
બીજું શું જાન
બસ હવે થોડો સમય હવે બસ કરીએ ને પછી વાંચવા બેહીયે.
એવું ટાઈમ પાસ કરવાનું. હ હ આજે કેટલું વાંચે એ મને કાલે તો થોડું ઘણું મને જણાવજો તમે
હમ કાલે તો હવે બો એમ થાકી જેવું લાગતું હત એટલે કાલે તો કઈ કરેલો નહી હવે આજે તો કરવા જ પડે
તમારું વધારે હશે એટલે થાક લાગી જતો હશે તમને.